અને
હા એ શુંક બસ કેમ છે
મજા માતાલે
ખું બી મસ્ત સુું કરસ તું
કઈ નઈ દિવસ ભારી આવી હતી તું
કાઈ નને હું મારી નોટ્સ લખીને બેઠી જ હતી પછી તું ફ્રી છું તો તને કોલ કરું
અચ્છા જમીલ તું
હા તે
હ કેમ બાકી ઘેરે બધ મજામાં
હા તારત્યા
હા બધા બધા અને હું તને એમ પૂછતી હતી કે મને શપિંગ કરવા જવી છે તો તારા મત પૂછે ભાઈ ઓનલાઈન સારે કે ઓફલાઈન
એકચુઅલી હું બે માં વિશ્વાસ કરું કારણ કે આપને વધારે પ્રેફરન્સ મળે તો સારું ને ઘણી બધી ચોઈસીસ મળે તો એમ
અચ્છા
અ
તો હવે મારે શોપિંગ કરવા જવું છે તો હ બીધું તારે પૂછા કરી જોઉં કે ક્યાં ચીખ જ હૈ
અચ્છા એ તો જો જો ઓફલાઈન જોવાય ઓફલાઈન સારું મળત તને સેટિસફેક્શન મળતું હોય તો ઓફલાઈન જો એટલે ના મળત હોય તો ઓનલાઈન જો
કેમ કે એને મનેને હજી એને એક વીક રહી ને ઓોલું પ્રવાસ પર જવું છે ને મને એકદમ ફેન્સી કપડા જોવે છે.
ફેન જો તું શોપ ઓફલાઈન શોપ કરવા જઈશ તો હવે ઓફલાઈન ખરીદવાર જઈશ તો તને એટલા નહી મળે ફેન્સી કપડાં જેટલા તું ઓનલાઈન જોઈશ તો કારણ કે ઓનલાઈન માં ઘણા બધા મળે
અચ્છા તો તારા મત મુજ જો મુજાબ તું એમ કશ ને કે પેલા ઓનલાઈન જોઈ શકીએ
બ હા કારણ કે ઘરે બેઠે બેઠે આવે તો તને ક્યાંય જવું બી ના પડે ને તારું ટાઈમ એટલું સેવ સાહેબધ છે.
હાને એવું પણ હોય ને કે આપડે ઓનલાઈન કપડાં લઈએ તો પછી નાખ ગમે ને ના ફિટિંગમાં બરાબર તો એક્સચેન્જ પણ થઈ શકે ને રિટર્ન પણ થઈ શકે
હા એટલે તારું ઈ ટાઈમ તો બચે જ ને આમ પણ
હા એ તો તમારી વાત સાચી અને ઓફલાઈનમાં જોવા જઈશ તો એક તો એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે ને મને એટ ઓપ્શનસ જોવા નહીં મળે
હા ને એક તર તું ઓફલાઈન શોપિંગ કરવા જઈશ તો દુકાન બઉુ બધી ગીરતી પીયાર છે તને અમુક કોકુંય દુકાન વાળા જે રૂડ હોય ને પછી તને સારો રિસ્પોન્સ બી ના આપે ને
હા પણ એવું પણ થઈ શકે ને જ્યાંની હું રેગ્યુલર કસ્ટમર હોઉં તો એ લોકોને મારી ચોઈસ પણ ખબર હોય ને
હા એઈ ભી છે.
હા અને ઉપરથી ઓનલાઈન શોપિંગમાં પણ એવું બી થઈ શકે કે મને નથી ગમતું તો હું રિટર્ન પણ કરાવી શકું ને ક્યાંક તો મારી ફસ્ટ ડિલવરી પણ ફ્રી હોય ને ક્યાંક તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
હા કૂપન કોડ યુઝ કરશો તોને એમાં પણ ઓફર મળી શકે
હા તો તમારા મત મુજબે તમે કયા કયા ઓનલાઈન શોપિંગના એપ્સ પ્રિફર કરો છો.
નાયકા છે મીશો મીશો બઉ રેર યુઝ કરું છું હું મિત્રા છે એવા ઘણા બધા એ
બીસો ગ્રામ રેડ ુઝ કરો છ.
એટલે મીશો બઉ આમ રેર ત્યાં ના મીશો ના કપડાને આમ કઈ ન કે કોમન વન ટાઈપ ઓ એકમ કોમન થઈ જાય
પૂજા પ એ સેમ થવા ના
વધારે ચાન્સીસ હા હમ એટલે તમે ક્યારે ઓનલાઈન શોપિંગ નથી કરી
ના મેં નથી કરી એટલે જ મેં કીધું તમને પૂછા કરી જોઉં કેમ કે તમે તો કરો છો ને
હા
એટલે મેં કધું પેલા તમને પૂછી જાઉ પછી હું શોપિંગ કરવાનું સ્ટાર્ટ કરું.
અચ્છા તો મારું તો કે તું ઓનલાઈન શોપિંગ કરી જો તને ત્યાં ઘણા બધા વેરાઈટી ટીબી મોલ્સ હૈ કપડા ની
પણ ક્યારેક એવું થાય તો કે ના ગમ્યું ને રિટર્ન પણ નથી થતું.
તો એક્સચેન્જ કરાવ ના રિટર્ન તો થઇ જ જાય છે.
અચ્છા ને આઉટ ઓફ સ્ટોક ડા અમુક કપડા બતાવે છે જે મને ગમે આઉટ ઓફ સ્ટોક બતાવે એનું શું કરવાનું
હવે એ તો હોય તમને વેઇટિંગ લિસ્ટ પર ના રાખવાનું તરત જ તમને ગમ્યું તો, લઈ લેવાનું.
અચ્છા, તો એ ટ્રાય કરવું પડશે મારે.
હમ્મ
હા, બાકી. ઓમ તો જોવા જઈએ, તો મને એવું લાગે કે ઓ ઓફલાઈન શોપિંગ સારી, કેમ કે મા મેલ કોટન છે, કે કાપડ છે કે ત્યારે ટ્રાય કરીને લેવું કે એ બધી ખબર પડે.
હા ઈ બી છે, કારણ કે ઓ ઓનલાઈનમાં તો આપને ખબર ના પડે, ક્યારેક ફ્રોડ મ આવી જાય ઈ બી.
હા એજને, તો મારે એવું હતું કે હવે ઓફલાઈન જોઈ શકું, પેલા પેલા ઓફ ફલાઈન જોઈ લઉં, પછી એ નહીં થાય તો ઓનલાઈનમાં જોઈશું.
હા ઈભી છે, એટલે તમે કેવા ટાઈપમાં જોવે છે, તો હું તમને સજેશન સરખા આપું.
એટલે મારે તો એવું તો એમ તો ફેન્સી જ જોઈએ છે, વન પીસ, કે પેન્ટ શર્ટ કે એમ.
અછા તમે ટ્રીપ પર જનારો એવા ઇ પ્લેસ એવી છે એના માટે.
હા, ગોવા જવાની છું.
અચ્છા, સારું તો ગોવામાં અત્યારે વેધર બી સારું હશે ત્યાં.
હા એજ નઈ, એ હમણાં જોઈને એટલે જ કીધું, કે હમણાં અમે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ જઈએ છે.
એ તો કપડામાં કાઈ લિમિટેશન? કે આ બધા ટાઈપ ના ચાલે.
એમ તો બધા ટાઈપ ના ચાલે.
હા, તો અરે મેં બે ત્રણ જોયા છે, મારા લિસ્ટમાં છે કપ પડાં ફેન્સી ટાઈપ ના. તો હું તમને મોકલીશ, તમને ગમે તમે જોજો.
રીઝનેબલ પ્રાઇસમાં છે?
હા, અંડર થ્રી હંડ્રેડ.
ના એમ તો પાંચસો સુધી, એમ તો પાંચસો સુધીમાં પણ વાંધો નથી.
હા એ તો વાંધો ના હોય, પણ આમ એ બચ્ચે એટલા સારા ને.
હા એ તો તમારી વાત સાચી, હા તો તમે મને મોકલજો. ત્યાં આગળ મને ગમશે તો હું તમને કઈશ, મને ઓર્ડર કરી આપશો?
હા હા, કરી આપીશ ને. મારે તો એવા કઈક બધા ડિસ્કાઉન્ટ ને ઓફર એ બી છે, તો તમારામાં હું અપ પ્લા કરી દઈશ.
હા તો જયારે પણ ઓફર હોય, ત્યારે પણ મને કહેજો.
હા કારણ કે, જો ઓનલાઈન એ લોકોને એના કપડાં ને એ લોકો ને વેચવાતા હોય, તો એ લોકો ઓફર રાખે.
હા એ તો તમારી વાત સાચી, ત્યાં ઘડી ઓફર રાખે તો એની સેલ પણ વધારે થાય ને.
હા એની ડિમાન્ડ વધે.
હા એને હમણાં મિશો, મિન્ત્રા ને બધું કેટલું બધું વાયરલ છે.
હા એજને. હજી આ જિ ઓ એપ, એવા કઈક બધા એપ છે ઓનલાઈન માટે તો.
અને ક્યારેક તો હું એમાં પણ કન્ફ્યુઝ થયાવ કે કયા એપમાંથી જોઉં.
ઈ તો હવે, અ ઈ તો રેવાનું જ છે, એજ કેટલા નાના નાના ઘર, સ્મોલ બિઝનેસ બી ચાલુ કરે છે કપડાના. એમાં બી સારા ક્વોલિટી ના મળે છે.
હા એ તો તમારા કાઈ ધ્યાનમાં છે, એવા કોઈ કપડા કે ટેલર? કે જેના પાસેથી હુ કપડા સ્ટીચ કરાવી શકુ.
હા એક છે, મારા નિ બાજુમાં છે. તમને હું મોકલીશ એના નંબર, બઉુ સારા છે, ઈ કપડાં બી રાખે છે, તમે કહો છો તમે પ્રેફરન્સ પ્રમાણે ઈ સીવી પણ આપે છે તમને.
હા તો એવું મને ને, એમને પૂછા કરીને આમજો મારે તો એવા કપડાં સીવડાવ્યા આપ એ ના મલીયો તો.
મેમ હું તમારા માટે કહ છું મેંને એક મારું સવડાય હતું એક. સ્ટિચ કરવા આપ્યું તું એની ફિટિંગ બધું પરફેક્શન હોય. મજા આવે કમ્ફર્ટેબલ હોય એના કપડાં પહેરવામાં પણ.
અચ્છા તો આ તો એ મારે જોવું પડશે હવે કેમ કે મારે તો કપડાં કટવા જ પડશે. હમણાં નક્કી અમારું હમણાં જ થયું છે. કે આમ જવું છે તો કપડાંનું તો કરવું પડે ને.
હા એ ભી છે.
અને ઓનલાઈન શોપિંગમાં તો આપને ઘણી બધી વસ્તુ મળી શકે છે ને.
હા બઉ તમારું એ ટુ ઝેડ બેઝિક યુઝ. સિફડ મળે તમને.
હા તો મારે ફેસવોશ શેમ્પુ ને એ બધું પણ મંગાવવું છે. તો એ તો મને આજે જોઈએ છે.
હા. અગર તમે કશો ને કે જસ્ટ એક્ઝામ્પલ કહ તમે એમ ક કે તમારી ઓઇલી સ્કીિન તમે ત્યાં રાખો કે મને મારા ઓઈલી સ્કીિન માટે મારું હેર કન્ડિશન આવું છે. તો એ તમારા બધું તમારા ટર્મસ બધા જોઈને પણ તમને આપશે. પ્રોડક્ટ બનાવીને.
અચ્છા તો મારે એજ કરવું પડશે એક તો મારી સ્કીિન ઓયલી છે ને મને બહુ જ પિમ્પલ્સ થયા છે.
હા તો તમે હું તમને નાટ્યું ને એપ. છે એ બધા માટે આમ ફેસવોશ ને બધા માટે. આમાં તમને તમારું તમને તમારી. સ્કીન ટોન તમને કઈ પ્રોબ્લેમ છે. એ બધું તમને ફોર્મ હોય ઈ ફિલ કરવાનો હોય.
એપ નું નામ શું છે.
એ એપ ન નામ મને અત્યારે યાદ નથી હું તમને પછી મેસેજ કરી દઈશ.
અચ્છા હા તો ઠીક હ તો એવું મને કેજો. ને અમુક જેવી વસ્તુ અત્યારે ને અત્યારે જોઈતી હોય એ તો ઓનલાઈનમાં ના મળે કે મળે.
અત્યારે તમને અત્યારે જોઈતી હોય મરજન્સીમાં તો છે ને એમાં એપ પણ. મે પાંચ દસ મિનિટમાં તમારા ઘરે સુધી પહોંચાડી દઈ.
એપ નું નામ શું છે.
બ્લિંકટ છે ઝેપ્ટો છે ઇન્સ્ટા માટે.
અચ્છા એ તો મારે ખબર જ નહોતી તો એ તો ટ્રાય કરવો પડશે.
હા એ લોકો તો પાંચ મિનિટમાં તમારા ઘરની વસ્તુ તમને એમ થતું હોય. એકક મમાન આવતા હોય તમને રસોઈ બનાવી છે પણ તમારી પાસે નથી. કાંઈક વેજિટેબલમાં તમે બ્લિંકીટ કર દો પાંચ મિનટમાં ઘરે પહોંચી આવશે. તમારા.
અચ્છા એમાં બધું મને.
હા હા બધું તમારા એક્સેસરીઝ ભી મળે. જવેલરી શૂઝ બધું.
અચ્છા તો મેં કીધું તો ઓર્ડર કરી જોવ હવે કેમ કે હવે બાર નીકળી શક એમ છઉું નહી ઉપરથી મારે તો ઘર માં વસ્તુ જોઈએ છે.
હા તમે ટ્રાય કરજો.
હા એ તો કરવું જ પડશે તમે કીધું તો પછી કરવું પડે ને.
હા એ બી છે તમને બીજું કાઈ જોવે તો મને કેજો. તમને હેલ્પ કરીશ.
હા ઠીક છે હ થેન્કયુ તમારી જોડે વાત કરવાની બહુ જ મજા આવે ને બહુ જાણકારી મળી.
હ થેન્ક યુ ત મને ભી મળી તમારા પાસેથી. હા બાય હા